એક રસનામે
હા બધા મજામાં તમે કેમ છો.
હ ભાઈ હભાઈ બસ મજામાં આ તહેવાર આવી રહ્યો છે જે આપણો ગણેશ ચતુર્થીના બસ તૈયારી કરી રહ્યા છેએ. તમને ખબર જ કે ગણેશ ચતુર્થી ના તહેવારમાં શું શું કરવામાં આવે છે લોકો પોતાના ઘરમાં કોરેશન કરી બાપાને બેસાડે છે અને કેટલાક બધા ફળિયામાં સાથે મળીને મોટું મંડપ બાંધે છે અને ઘણી મૂ ઘણી એવી મોટી મૂર્તિ લાવે છે અને ગણપતિ બાપા ને દસે દસ દિવસ પૂંચા કરે છે અમુક લોકો દોઢ દિવસને બેસાડે છે અમુક લોકો ત્રણ દિવસ અમુક પાંચ સાત નવ દસ એ રીતે લોકો બેસાડે છે અને છેલ્લા દિવસ ગણપતિ બાપ્પાનું વિસર્જન કરે છે આ ગણપતિ બાપા ના તહેવાર કા માટે મનાવામાં છે કારણ કે ગણપતિ બાપાનો રવર મલા પાસે રીઝન એ છે કે જય્યારે પહેલાના જમાનામાં હિન્દુ ધર્મમાં એકતાનો તે હિન્દુ ધર્મને એકતા મેળવવા માટે આ તહેવાર મનાવવામાં આવે છે અને ગણપતિ બાપ્પાના તહેવાર માં ખૂબ આનંદ આવે છે કારણ કે લોકો ડીજે ઢોલકા એ રીતે લાવીને બાપાનું સ્વાગત કરે છે અને વિસર્જન કરે છે જયારે ઘણા બધા લોકો જાત જાતના પકવાન બનાવે છે અને બાપાને પણ ભોગ ચડાવે છે અને તમને ખબર જ છે કે ગણપતિના પછી આપણો તહેવાર આવી રહ્યો છે નવરાત્ર નવરાત્રીમાં લોકો નવ દિવસ નાતો ગરબા રમે છે માતાજી ની આરતી કરે છે અને મોટા મોટા ડોમ એવું ગરબાઓનો મોટો મોટો પ્રોગ્રામ થાય છે ઘણા બધા મોટા કલાકારો આર્ટિસ્ટો જે માટે જેને ગરબા ગાય છે. અને લોકો ખૂબ એમાં આનંદ મેળવે છે નનો તહેવાર માતાજીના માટે મનાવવામાં આવે છે જેથી કરી લોકો કેટલાક બધા ધાર્મિક સ્થાનો પર જાય છે અને માતાજી ની આરતી કરે છે. તો તમને આના વિશે ખબર હતી.
અ તમાર તમે કીધું તેમ આ ભારત દેશમાં તહેવારો દેશ કહેવામાં આવે આપ દેશમાં વર્ષોભર વિવિધ ધર્મો અને સંસ્કૃતિ અને તહેવારો ઉવ જોવાનું આવે છે તે તહેવારો આપણા જીવન આનંદ ઉત્સવ પ્રેમ અને એ એકતા લાવે છે ગુજરાતમાં ઉત્તરાય નવરાત્રી દિવાળી હોળી જન્મ જન્માષ્ટમી રક્ષાબંધન ગણેશ ચતુર્થી જેવા અનેક તહેવારો ખૂબ ખુબ ઉત્સાહ થી ઉજવાય છે દરેક તહેવારનો પોતાનો આ આગવ સંસ્કૃતિ અને ધાર્મિક મહત્વ તોશે. ઉત્તરાયણ ના દિવસે લોકો પતંગ ચગાવે છે અને કઈક કાયપો છે નામથી આ આકાશ ગુંજી ઉઠે છે. નવરાત્રી ગુજરાતની ઓળખ છે આ ન નવ દિવસ દરમિયાન માતા ની આરાધના કરવામાં આવે છે અને ગરવ અનેાિયાની સો આનંદ મેળવે છે દિવાળી પ્રકાશ નો તહેવાર છે લોકો ઘરથી ઘરની સફાઈ કરે છે દીવા પગડાવે છે રંગો રંગોળી બનાવે છે અને એક બીજાને શુભેચ્છાઓ પાઠાવે છે હોળી હોળી રંગો નો તહેવાર છે આ તહેવારના આપણને ભેદભાવ અને ભૂલ ભૂલની પ્રેમ અને ભાાઈચારાને રહેવાનો સંદેશ આપે છે
હ
તમે કઈ કહેવા માંગો પેલા અગાર ના તહેવારો છે તમારા કયા તહેવાર મનાવવામાં આવે છે આમ
હા ભાઈ તમે જેમ કીધું કે દિવાળી દિવાળી નો તહેવાર આપણા મનાવવા પાછો રીઝન એ છે કે જ રામ ભગવાન વનવાસ કરવા ગયા હતા તે વનવાસ ચૌદ વર્ષનો હતો અને ચૌદ વર્ષનો વનવાસ ખતમ કરી કર્યા બાદ રામ ભગવાન જ્યારે એમની જન્મભૂમિ અયોધ્યામાં આવ્યા હતા ત્યારે ત્યાંના લોકો ભગવાનનું ખૂબ ધ ધૂમધામથી સ્વાગત કર્યું હતું જ્યારે લોકોના ઘરમાં દીવાઓ પગડાવી અને જાત જાતની મીઠાઈઓ વાનગીઓ વગેરે જોવું સાધનો લાવીને તેમનું સ્વાગત કરેલું હતું અને આકાશોમાં ફટાકડા અને એવું બધું ફોડવામાં આવ્યું હતું જેથી કરીને આપણે આપણા દિવાળી ના તહેવાર પર લોકો દસ પંદર દિવસની રજા આપે છે અને લોકો રજામાં પોતાના સકાર સંબંધીના ઘરે ફરવા જાય છે અને મામાની ઘરે ફોઈના ઘરે લોકો જાય છે ત્યારબદ ફટાકડા અને આટસબાજીઓ વગેરે વગેરે ફોડ છે એ દિવાળીનો તફરમાં ખુબ ધૂમધામથી ઉજવવામાં આવે છે અને લોકો ના ઘરમાં દસ પંદર દિવસ અઠવાડ મહિનાના પહેલાથી જ સાફ સફાઈ કરવામાં આવીે કરવાની શરૂ કરી દે છે અને લોકો પોતાના ઘરમાં લાાઈટિંગો લગાવે છે દીવા પ્રગટાવે છે છે અને દિવાળીના બીજા જ દિવસે હિન્દુ ધર્મમાં નવું વર્ષ એમ તરીકે ઉજવવામાં આવે છે તે નવું વર્ષ લોકો પોતાના વડીલોના આશીર્વાદ લે છે અને આશીર્વાદ લેયા બાદ વડીલો તિ લોકોને આશીર્વાદના રૂપમાં દસ પંદર રૂપિયા આપે છે એ લોકો ખૂબ ધૂમધામથી ઉજવે છે નવ વર્ષનો તહેવાર અને ત્યારબાદ આપણા હિન્દુ ધર્મોમાં તમને ખબર જ છે કે આપ જન્માષ્ટમીનોો તહેવાર આવી રહ્યો છે જન્માષ્ટમી ના તહેવાર આપણે શ્રી કૃષ્ણ ભગવાનના કારણે ઉજવવામાં આવે છે તો મટકીઓ ફોડે છે અને શ્રી કૃષ્ણ ભગવાનની આરતીઓ કરે છે જે ધૂમધામથી ઉજવવામાં આવે છે અને તમને ખબર જ છે કે કાલે છવ્વીસ તારીખ છે અને છવ્વીસ તારીખે મોહ્રમ નો તહેવાર આવી રહ્યો છે તો ઘણા બધા મુસ્લિમ ભાઈબંધો છે જે લોકો આ તહેવારને ધૂમધામથી ઉજવે છે પુત આ એ લોકો લોકો બધા રાજ્ય બેહારે છે છે અને પોતાના ગલીઓમાં ફેરવે છે અને ત્યારબાદ એ તાજાઓનું વિસર્જન કરે છે તો અમે પણ એ બધા ભાઈઓને સાથે સરખ રાખી છીએ કારણ કે તમને ખબર જ છે લોકો હિન્દુ મુસ્લિમ કેટલા ઝઘડાય છે પરંતુ એ બાબત એવી વસ્તુ કરવી ન જોઈએ અને લોકો એક મળીને રહેવું જોઈએ તો તમને તો ખબર જ છે કે ત્યારબદ આપણું જે તમે કીધું ઉત્તરાયણ ઉત્તરાયણના તહેવારમાં એટલી મજા આવે છે કે લોકો ઉત્તરાયણના ટેરમાં લોકો પોતાના ટેરેસ પર બેહીને આખો દિવસ તડકાના તાપમાં રહીને પ પતંગ ચગાવે છે અને જાત જાતના પકવાનો બનાવે જેમ કે તલના લાડુ ચીકી વગેરે વગેરે જે લોકો આખો દિવસ ખાય છે અને જાત જાતની ડોરીઓ પાવે છે જાત જાતને પતંગો લાવે છે પો ત લૂંટે છે ચગાવે છે અને કેટલીક મજા માણે છે કેટલાક લોકો સંક્રાંતની રાતના પેલું કંડિલ ના નામે જે લાઈટ હલગ તેવું કાર ન દીવો આકાશમાં સળગાવે છે તું તમે આવા બધા પતંગો ચગાવ્યા છે
હા ઉત્તરાયણ તહેવાર અમે ખુબ આનંદપૂર્વક મનાવીએ છેએ હું ગામડામાં રહું છું ગામડામાં લોકો એક જગ્યા ભેગા થાય ને તેઓ એક કો્પ જેવ રાખે કે જેનો પતંગ લાસ લગી રહે પછ તેને પ્રઝ મની રાખવામાં આવે છે કે તેને તે ઈનામ મળે છે તેનાધ પતંગ ચ ગામના લોકો ખુબ જ આનંદ મેળવે છે હું એક વાર કચ્છમાં ગયો હોય તો ત્યાં અમે પેલા કચ્છના રણોત્સવમાં ત પતંગ ચગાવ ત્યાં ખુબ જાત જાત ના પતંગ હોય છે એક સાથે બાર પતંગ સો પતંગ નિવાચકતા હોય છે એક જ દોરીમાંને તે પતંગ ને જોયા છે તે પતંગ ની દોરી જે જાળી હોય છે તે ખુબ સારું હોય છે જેના લીધે તે આ દેખાવામાં ખુબ સરસ થ છે અને અમે હોળી પણ સારી રીતના મનાય છે લોકો એકબીજાના ઘરે જાય અને રંગ લગાવે અને ખુશીઓ બાટે છે રક્ષાબંધન ભાર બન ન પ્રતિક નો છે જન્ તમે કૃષ્ણ જન્મના તરીકે ઉજવામાં આવે છે ગણેશ ચતુર્થી ભગવાન ગણેશની આરાધના તહેવાર છે જય્યારે ઈદ એક એ એક મુસ્લિમ લોકો દ્વારા તમે કીધું તેમ એમ કાલે મોહરમ ત જે છે તેઓ બજારમાં ફરસે મોહરામ તાજિયા લઈને અને તે હમ તે ખૂબ જ સારું કેહેવાય છે કે આ તેના લીધે આપણને અ સારું લાગે છે તહેવાર મનાવવો ખુબ જ જરૂરી છે તહેવાર આપણા જીવનને અનેક રીતે મહત્વ ધરાવેશે આપણને પ્રેમ સહકાર દયા સમા અને પરંપરા સામાન્ય જેવી મુખ્ય તહેવારો મનાવામાં આવે છે તમારે કયો તહેવાર ખુબજ ગમે છે
હા ભાઈ તમે જેમ કીધું કે ધૂળેટી તો ધૂળેટી એ મને ખુબ ગમે છે કારણ કે ધૂળે પ્રતિ ના દિવસે લોકો એકબીજાને રંગ લગાવે છે અને શિવજી નું પ્રિય એવું બાંગ એ પ્રસાદમાં પી છે જે સારું છે પરંતુ બાંગ થી ખુબ નચોટાય છે જેના કારણે લોકો એના પ્રસદના નામે એના પ્રમાણમાં પીવું જોઈએ અને ધોળેથી ના આગલા દિવસે જે આપડણે એના પહેલા જે આપણેે હોળી હલગએ તો તેનું કારણ એ છે કે જયારે પ્રહલાદ હતા તે તેમને સાથે જે હોળકા જે સળકીી ગઈ હતી અને પ્રહલાદ બચી ગયા હતા કારણ કે હોળકાને વચન હત તે છ પણ તે સળગી ગયા અને પહેલાદ ભગવાન ના ભક્ત હતા જેીથીી કરીઈને એ બચી ગયા તો આના કારણે આપણે હોળી મનાવીએ છીએ હોળી ના તહેવારમાં લોકો લાગ કડોની ઘણી મોટી આગ સળગાવે છે અને તેને ફરતે ફેરા ફરે છે અને તેની પૂજા કરે છે અને તમે કીધું તે જ રીતે આપણે ખ્રિશ્ચયન ધર્મમાં લોકો નાતાલનો તહેવાર પણ મનાવ આવે છે જે ડિસેમ્બર મહિનામાં આવે છે અને પચીસ તારીખે ઈસુ ખિસ્ત નો જન્મ છે એ રીતે એ લોકો ઉજવવામાં આવે છે નાટલના દિવસે એ લોકો ડિસેમ્બર આખું ડિસેમ્બર ખૂબ ધૂમધામથી ઉજવે છે જેમ હિન્દુ ધર્મમાં દિવાળી ઉજવામાં આવે છે તેવી જ રીતે એ લોકો ડિસેમ્બર માં ઉજવે છે છે પોતાના ઘરમાં લાઈટો લગાવે છે અને સ્ટાર લગાવે છે અને એકીજાના ઘરે જઈને ગીતો ગાય છે ઘણાક લોકો કેટલાક લોકો સેન્ટા કલોસ બને છે અને પ્રોગ્રામો ઘણા બધા મોટા એવા પ્રોગ્રામો કરે છે ત્યારબાદ એ લોકો થર્ટી ફસ્ટ એટલે એકત્રીસ ન એકત્રીસ ડિસેમ્બરે મોટો પ્રોગ્રામ કરે છે અને કાઉન્ટ કરે છે અને એ લોકો નો ન્યુયર જે આપણા આપણું સાચામાં જે ન્યૂ યર હોય તે રીતે એ લોકો ઉજવે છે ત્યારબાદ આપણો તમે જે કીધું રક્ષાબંધનનો તહેવાર તે ભાઈ બહેન પ્રત્યે પ્રેમનો તહેવાર છે બધી જ ભાઈ અને બેન એકબી બેન ભાઈને રાખડી બાંધે છે અને ત્યારબાદ મો મીઠું કરાવે છે અને ભાઈ તેને સગુનમાં પૈસા આપે છે તો આ તહેવાર ખૂબ પ્રેમ અને સ્નેહનો ભર્યો છે જેથી કરીને બધાએ જ આ તહેવાર ઉજવવો જોઈએ તમે કોઈ વાર આવો રક્ષાબંધન નો તહેવાર ઉજવ્યો હતો
હા રક્ષાબંધન નો તહેવાર અ ઉજવ્યો છે કે જેના લીધે આ આ આ એકબીજાના ભાઈ બહેનો પ્રેમ વધુ વધુ બને અને તેઓ એકબીજાને મુશ્કેલી પડે ત્યારે તેઓ સાથ સહકાર આપે અને જ્યારે પણ કોઈ બેનને મુશ્કેલી પડી હોય ત્યારે ભાઈ દોડી જાય બે અને ભાઈને મુશ્કેલી પડી આપડે તો બેન દોડી આવે એવું એ એ એ રીતના રક્ષાબંધન મજબૂત બને છે આધુનિક સમયમાં તહેવારોની ઉજવણી રીતે ઘણો બદલાવ આવ્યો છે સોશિયલ મીડિયા અને ટેકનોલોજીને કારણે લોકો દૂર રહી રહે એકબીજાને શુભેચ્છા પાઠવી શકે છે પરંતુ સાથે સાથે આપણા આપણી પરંપરા અને સંસ્કૃતિ જતન પણ કરવું જોઈએ ચાલો આપડે મલીએ બીજી વાર
હા હા સાારું ભાઈ બીજી વાર મળીએ તહેવારો પર ઘણી બધી ચર્ચા કરવાની છે ચાલો તો બાય
હા